હાલો.
હા હાલો હાલો.
હા કેમ છો મજામાં?
હા બસ એકદમ મજામાં, તમે કહો?
બસ કઈ નઈ આજે આપડે બહુ દિવસ થી વાત નથી થઈ એટલે મેં કીધું ચલો વાત કરીએ. આજે આપડે જૂઠ સાથે મુસાફરી વિષય ઉપર વાત કરીએ.
હા આ તો એક ખુબ જ સરસ અને રાસપ્રદ વિષય છે. જૂઠ સાથે મુસાફરી કરવી એ ઘણી સારી વાતો શીખવા મળે છે.
હા સો ટકા એકલા મુસાફરી એકલા મુસાફરી કરતા જૂઠ સાથે મુસાફરી અલગ અનુભવ આપે છે. તેમાં બધા લોકો એકબીજા સાથે મળીને સફર કરે છે.
હા એકદમ સાચી વાત જૂઠ અ જૂઠમાં બધા એકબીજાની મદદ કરે છે અને કોઈને તકલીફ પડે તો બીજા લોકો તુરંત મદદ માટે તૈયાર થઈ જાય છે.
હા મુસાફરી પહેલા સારી રીતે યોજના બનાવવી જરૂરી હોય છે. ક્યાં જવાનું છે, ક્યારે જવાનું છે, કેટલા દિવસ રહેવાનું છે એ પેલા નક્કી કરવું જોઈએ આપડે.
બિલકુલ અને યોજના સારી હોય તો મુસાફરી પણ સારી રીત તે પૂરી થાય છે અને સમયનો પણ યોગ્ય ઉપયોગ થઈ શકે છે.
હાલો.
હમ
હાલો.
હાલો.
હા અવાજ નહી આવતા.
હાલો હાલો અવાજ આવ્યો? હાલો. હું એમ કેતો હતો કે આમ જૂઠમાં દરેક વ્યક્તિની જવાબદારી પણ હોય છે કે કોઈ કીટ સંભાળે, કોઈક સામાન નું ધ્યાન રાખે અને કોઈક સમય નું પણ ધ્યાન રાખે.
એકદમ સાચી વાત ને આવી રીતે બધા સાથે મળીને કામ કરે તો કોઈ પણ વ્યક્તિ ઉપર વધુ બોજ ના આવે.
બરોબર છે અને મુસાફરી દરમિયાન સમયનું પાલન બહુ જરૂરી હોય છે. એક ભી મોડા પડે તો બધાને ઊભું રહેેવું પડે.
હા એટલે જ દરેક વ્યક્તિ એ સમય ની કિંમત રાખવી જોઈએ.
હમ્મ, સો ટકા સો ટકા અને જૂથ સાથે મુસાફરીમાં અનુશાસન પણ એટલું જરૂરી હોય છે બઉ એમ.
હા એકદમ સાચી વાત ને નિયમોનું પણ પાલન કરવાથી બધાને સુવિધા મળે છે.
હા એજ ને મુસાફરીમાં એકબીજા સાથે સારી રીતે વાત પણ કરવી જોઈએ આપડે.
હા અને મીઠું બોલવાથી સંબંધો મજબૂત બને છે અને સફર પણ એકદમ આનંદમય બની જાય છે.
હા અને મુસાફરીમાં કોઈ પણ જગ્યા જોવામાં આવે. ત્યારે તેના વિશે માહિતી તો મેળવવી જ જોઈએ આપણે.
હા ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરા વિશે જાણવા મળે તો જ્ઞાન પણ વધે છે.
ચોક્કસ ચોક્કસ અને કોઈ બી મંદિર હોય, કિલ્લો હોય, તાલાબ હોય, બગીચો હોય કે સંગ્રહાલય હોય, તો જોવામાં આવે તો પણ તેની માહિતી તો હોવી જ જોઈએ આપડે.
બિલકુલ ને આવી માહિતી થી સફર માત્ર ફરવા પૂરતો નથી રેતો પણ શિક્ષણ પણ મળે છે.
ખરેખર અને જૂઠમાં નાના મોટા બધા હોય તો એકબીજાનું ધ્યાન પણ રાખવું જોઈએ આપડે.
હા અને ખાસ કરીને બાળકો અને વૃદ્ધની વૃદ્ધોની આમ સંભાળ રાખવી જોઈએ.
હમ્મ એજ ને એ મુસાફરી માં સફાઈ નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આપડે.
હા એકદમ અને કચરો ગમે ત્યાં ના નાખવો જોઈએ, અને ડસ્ટબિન નો ઉપયોગ કરવો જોઈએ.
હા કુદરત ની સુંદરતા જોવા મળે, ત્યારે તેની રક્ષા પણ આપડે કરવી જોઈએ ને
હા બિલકુલને ઝાડ, છોડ, અને, પ્રાણીઓને પણ નુકસાન ના પહોંચાડવું જોઈએ.
હા પાણી અને ભોજન નો બગાડ તો સેજ બી ના કરો જોઈએ.
બિલકુલ અને જેટલું જોઈએ તેટલું જ લેવું એવું... એમ જેનાથી વ્યર્થ ના થાય.
હા અને મુસાફરીમાં કેટલાક વખત આમ હવામાન બદલાઈ જાય આમ
હા એકદમ સાચી વાત એટલે જ... જરૂરી કપડાં અને જરૂરી વસ્તુ સાથે જ રાખવી જોઈએ.
સાચી વાત છે, અને પ્રાથમિક સારવાર ની પેટી પણ સાથે જ હોવી જોઈએ આપણી જોડે.
હા એકદમ અને નાની તકલીફ આવે તો તુરંત મદદ મળી શકે છે.
હા જૂથ માં બધાને સાથે લઈને ચાલવું જોઈ.
હા અને કોઈ પણ વ્યક્તિ એકલી ના પડે... જાય તેનો એકદમ ખુબ જ ધ્યાન રાખવું જોઈએ.
હમ્મ મુસાફરીમાં એકતા નો ભાવ તો ખુબ જરૂરી હોય છે.
હા બિલકુલ અને એકતા હોય તો દરેક મુશ્કેલ કામ પણ સરળ લાગે છે.
હમ્મ અને સફર દરમિયાન ત્યાં અને આનંદ પણ જરૂરી હોય છે.
હા અને જૂથ સાથે મુસાફરીથી સરકારની એકદમ ભાવના વધે છે.
હમ્મ સાથે સાથે વિરજ સમજણ અને સમય નું મહત્વ પણ સમજાય છે.
હા અને આવા... પ્રવાસ થી લોકો વચ્ચે એનો પ્રેમ એકદમ વિશ્વાસ વધે છે, પ્રેમને વિશ્વાસ
હમ્મ અને આ બધાને એકબીજા સાથે મળીને રહેવાની સારી આદત પણ... પડે છે.
હા અને બધાને એકબીજા સાથે મળીને રેવા... ની એક સારી આદત પણ મળે છે, એ સાચી વાતને આ રીતે... જૂથ સાથે મુસાફરી માત્ર ફરવા માટે નથી પણ... ઘણું શીખવા માટે પણ ઉપયોગી છે.
હા આજની વાતનો સાર એટલો કે સા મુસાફરી ના સકાર અનુશાસન સફાઈ સમય નું પાલન અને એકતા નું ખુબ મહત્વ છે.
હા એકદમ ચાલો હવ આપડે જૂથ... સાથે મુસાફરી ના બીજા વિશે વાત કરે થોડી...
બીજા વિશે વાત કરીએ ચાલો હા આપડે મુસાફરી પેલા બધા જ... સભ્યોને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ.
હા એકદમ અને... ક્યાં ભેગા થવાનું કેટલા વાગે નીકળવાનું અને આ... આ રીતે જવાનું તે પેલા જ જણાવવું જોઈએ.
હા જો આપડ જોડે સંપૂર્ણ માહિતી હોય તો કોઈ ગુ પણ ના થાય પછી
હા એકદમ અને અને આપડે અને સમય ન પણ બચાવ થાય છે.
હમતાાપ દરમિયાન એક બીજા સાથે નમ્રતાથી પણ વાત કરી
હા અને ઊચે આવા જે બોલું કે ઝઘડો કરો એ યોગ્ય નથી-'
બિલકુલ શાંતંતો અભાવથી દરેક સમસ્યા ન ઉર આવે છે.
હા અને મીઠા શબ્દો સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
હમમાં દરેક વ્યક્તિ અલગ વિચાર ધરાવતો હોય છે.
હા એટલે જ બધાના વિચારો સંભાળવા જોઈએ
હમ નિર્ણય લેમાં બધાનો અભિપ્રાય મહ મનો વાય છે કોઈ જા ના કરવુ જોઈએ.
હા અને આ રીતે દરેકને સન્માન મળે છે.
તો હશે અને મુસાફરીમાં મલમ નું પણ ધ્યાન રાખવું જોઈએ.
હ અને રસ એકદમ રાસ્તો ઓલંગતા સમય એ પણ સાવધાની રાખવી જોઈએ આપડે.
હા એમ ને વાહન માં બેઠા હોય ત્યારે પણ નિયમોનું પાલન કરવું જોઈએ.
હા અને ચાલતા વાહન માંથી બહાર ઝાંકવું એ પણ સારી વસ્તુ નથી.
હમ હમ એજ ને મુસાફરી માં પોતાની વસ્તુ પણ સંભાળીને રાખવી જોઈએ.
હા જેમ કે પૈસા મોબાઈલ અને જરૂરી કાગળ સંસ્કૃતિક જગ્યાએ રાખવા જોઈએ.
હા કોઈ વસ્તુ ગુમ ના થાય એ બી જોવું જોઈએ.
હા અને જૂથના જવાબદાર વ્યક્તિને તુરંત જાણ કરવી જોઈએ.
હા કઈક હોોવાઈ જાય તો પછી આમ જાણ કરવી જોઈએ. મુસાફરી દરમિયાન સ્વચ્છતા નું ધ્યાન રાખવા પણ આપણી ફરજ બને છે.
હા અને જ્યાં બેઠા હોય ત્યાંની સાફ સફાઈ પણ રાખવી જોઈએ.
હા આપ આપની સામાજિક જવાબદારી હોય છે.
હા બિલકુલ ને અ મુસાફરીમાં સ્થાનિક લોકો સાથે વિનમ્રતા થી વર્તન કરવું જોઈએ.
હમ તેમની ભાષા, રીતિ રિવાજ અને સંસ્કૃતિ નું સન્માન પણ કરવુ
હા અને આ રીતે સારા સંબંધો પણ બને છે.
હા અને સારા સંસ્કાર પણ દેખાય છે.
હમ અને મુસાફરીમાં ધીરજ રાખવી પણ એ બહ જરૂરી વસ્તુ છે.
હા એમ ને કેટલાક વખત વિલંબ થાય તો, ગુસ્સો થવો યોગ્ય નથી.
હા અને શાંત મનથી એકદમ રાહ જોઈ શકાય.
હા ધીરજ દરેક પરિસ્થિતિ સરાળ લાગે છે.
હા અને જૂથ સાથે ભોજન લેવાનો પણ અલગ જ આનંદ આવે છે.
હા એ જ ને બધા સાથે બેને ભોજન કરે પ્રેમ વધે.
હા અને ભોજન નો બગાડ પણ કરવો જોઈએ નહી.
હા જેટલી જરૂર હોય એટલું જ લેવું પડે.
હમ બિલકુલ મુસાફરીમાં શારીરિક વ્યવસ્થા નું પણ એક ધ્યાન રાખવું જોઈએ.
હમ અને સમયસર પાણી પીવું જોઈએ, અને આરામ પણ કરવો જોઈએ.
હા અને લાંબી મુસાફરી હોય તો વચ્ચે વચ્ચે થોડી એકદમ વિરામ લેવું પણ સારું.
હા આથી શારીર ને તાકાત બી મળે છે.
હા અને મુસાફરી દરમિયાન નવા સ્થળ વિશે ઘણું જાણવા મળે છે.
હમ ત્યાંના લોકોની જીવનશૈલી પણ સમજવા પડે છે.
હા બિલકુલ ને તેમના તહેવારો, ભોજન અને પરંપરા વિશે પણ જાણવા મળે છે.
હા એ જ ને! બાકી અને સફળતા પણ બધા સાથે વેચાઈ જાય છે.
હા એકદમ સાચી વાત કઈ તમે, હંમ
મુસાફરીનો અંત આવે ત્યાં પણ બધાનો આભાર માનવો જોઈએ.
હા જે લોકોએ મદદ કરી હોય એ બધું પણ આપણેે યાદ રાખવું જોઈએ.
હા હા તો આ વિષય પર વાત કરીને ખુબ જ આનંદ આવ્યો.
હા મને બી ખુબ જ આનંદ આવ્યો ચલો મળીએ આપણે.
હા મારી
હમ.